હાલો
કેમ છો બેન?
મજામાં છું, તમે કેમ છો?
બસ એકદમ ફઈન શું કો વાતાવરણ કેવું છે તમારા ત્યાં?
બઉુ વરસાદ છે, આજે
ઓ આજે પણ છે. એટલે આગાહી તો છે. આખા ઈન્ડિયામાં હમણાં તો આગાહી છે. ગવર્મેન્ટ કરી છે. કે ત્રણ દિવસ બહુ હેવી વરસાદ રહેશે.
હા વરસાદ તો છે. અને કપડા પણ નથી સુુંકાતા
હ હા બધાના ત્યાં આજ પ્રોબ્લેમ છે. બધા ના ઘરે સેમ છે કપડા નથી સુકતા કપડા સુકવાની જગ ગ્યા નથી?
જગ્યા નથી. બરાબર આમ વોશિંગ મશીન આપડે રોજ ચારું કરીએ પણ હમણાં તો બે દિવસમાં એક વખત જ કરવાનું કપડા સુખા તા નથી
હા સાચી વાત છે તો કો કપડાં તો સુકાતા જ નથી અને પ્લસ છે ને ઘરમાં પણ છે ને બહ ગંદુ આમ ઓ કે ને ભેજ વાળી વાસ આવે આખો દિવસ ભીના કપડાની. અને પછી એમાં શું છે જેનું ઘર હાઈટ પર હોય તો એ લોકો તો બારી પણ પણ નહી કરી શકે વિન્ડો ખોલી નહી શકે કારણ કે વરસાદ નું પાણી આખું ઘરમાં આવે.
બરાબર છે.
તમારું ઘર હાઈટ પર છે.?
હા મારું હાઈટ પણ છે.
તમને પણ એજ પ્રોબ્લેમ હશે કે વિન્ડોઝ નહી ખોલી શકતા હશો તમે?
હા વિન્ડો અમને બંધ જ રાખવી પડે ને, જળું થાય ને સફોકેશન પણ થાય છે. પણ અમારે અ સેફ્ટી ડોર છે ને બહાર એટલે પછી એ ઓપન રાખીએ
પણ એક ખાલી ડોર ઓપન રાખો તો એનાથી થોડી થાય એટલે હવા હસિંગ પાસિંગ માટે તો એક વિન્ડો પણ ખુલ્લી જોઈએ જ ને
હા પણ અહી નથી થતું ને શું કરીએ
બરાબર છે.
હમ બીજું? બીજું હલો! હલો! હલો, એ બોલો ક્યા હુઆ મેને તો કુછ નહી કિયા હે ચાલું હિ હે મેઘા